હલો.
હાલો.
કેમ છો? હા આવે છે કેમ છો?
બસ એકદમ મજામાં છ.
બસ મજામાંજ. છું, બીજું બતાડો શું ચાલે છે?
બસ જો હું અત્યારે તો ચાલ્યા રાખે છે. એકચુલી ટ્રાફિક હતું તો ફસાઈ ગયા કયું લાવ પ
અરે સાચું યાર આ ટ્રાફિક તો બહુ જ નડે છે ને રસ્તામાં બહુ ટ્રાફિક હોય છે આમ. લગભગ અડધો એક કલાક તો એ જગ્યા પર આપડે ફસાઈ જઈએ છીએ.
જ્યા મે ટાઈમ આપ્યો તો બી છ વાગ્યાનો ઓ પણ ઓલરેડી સાડા‌ છ તો અહિયાં જ થઈ ગયા.
હા એજ તો જો ને આ ટ્રાફિકનું એવું છે કે જો આજકાલ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે ને કે સવાર અને સાંજ તો ખાસ કરીને. અ કેવા રસ્તા એકદમ ભરાઈ જાય છે. અને મને તો એમ લાગે છે કે વાહનોની સંખ્યા જે છે ને એ દિવસે દિવસે વધી રહી છે. અને રસ તાઓ એટલા ઓછા થઈ રહ્યા છ. તે. તમારો અવાજ નથી આવતો હા બોલો હા બોલો.
ઉભી રહ્યું છે. અને
મને નથી સમજ પડતી તમે શું બોલી રહ્યા છો.
હલો.
હા, બોલો અવાજ તો આવે છે. પ તમારો આજુબાજુનો બહુ અવાજ આવે છે એટલે મને નથી સમજા
ઓકે ઓ
જસ્ટ બે મિનિટ આપજો હ કે એવું જ છે એમાં ત્યાં ટ્રાફિક છે ને આઈ ડી છે.
હા, હા,
કે હવે તમે ગમે ત્યાં બી હોવ તો બી તમને જે બહાર ના વિવ્હકલ છે. એનો અવાજ આવ્યા જ કરે,
હા, હા
જો છે ને. મને એવું લાગે છે કે હલો.
શું બો છે.
હા. મને એવું લા કે છે. અવાજ આવે છે?
હા, આવે છે આવે છે મને ક્લિયર આવે છે.
હલો.
હા આવે છે.
હા કેટલા લોકો જો ને સિગ્નલ તોડે છે. છે ખોટી દિશાઓમાં વાહન ચલાવે છે અને એ લોકોને ઉતાવળ કેટલી હોય છે નહી તો એના કારણે જો ને કેટલા અકસ્માતો પણ થાય છે અને ટ્રાફિક નિયમો લોકોની સુરક્ષા માટે બનાવેલા હોય છે છતાં એ લોક કો એનું પાલન નથી કરતા હોય છે તમને શું લાગે.
હમ હમ. સેમ સેમ જે તમે કીધું બરાબર છે. એ અ લોકો જે લોકો છે અત્યારે ટ્રાફ કેટલા નિયમો ન કોઈ પાલન કરતા નથી, અ અને જે લોકો પાલન કરે છે ચારા ફસાઈ જાય છે પાલન કરીને કારણ કે જે પાલન કેવા વાળા એ લોકો તો ગમે એમ કરી તોડીને નીકળી જાય છે. ક્યાંયને ક્યાં અકસ્માત કરીને બેસી જાય, એના હિસાબે જે બીજા છે લો કો ને ફસાઈ જતા હોય.
સીટ બેલ્ટ છે એ પહેરવું જો જોઈએ. અને જો ને ઘણા લોકો નાની નાની મુસાફરીઓ હોય, તો હેલ્મેટ પહેરતા જ નથી પણ એ લોકોને અકસ્માત ક્યારે થાય તે કોઈ કહી શકતું નથી ને એટલે હેલ્મેટ તો પહેરવું જ જોઈએ.
હેલ્મેટ તો પેરવુ જ જરૂરી છે. સાચું કઉ તો મને ખુદને પણ પેરવાની આદત નથી.
અચ્છા નહી પણ પહેરવું જોઈએ હેલ્મેટ. એ આપડી સુરક્ષા માટે હોય છે.
કયારે કયારેકે તમારે માત્ર સો બસો થકી દૂર જવાનું હોય એટલે થકી કોઈ રસ લેતા નથી કે ભાઈ ચલો હેલ્મેટ પેરી લઈએ.
હા હા, પણ નહી નહી આપડું આમ કરીને આપડે પહેરવું જ જોઈએ અને જો ટ્રાફિક ના કારણે છે ને સમય નો પણ, ઘણો આપડો બગાડ થતો હોય છે.
કેમ કે ઘણી બધી જગ્યાએ ટ્રાફિકના કલાસીસ હાઈવે તો છે હાઈવે ઉપર કેવું થાય છે ક્યારે કોઈ ટ્રક છે આ કોઈ એક્સિડન્ટ થઈ જાય તો ટ્રાફિ અત્યારે ગુજરાતમાં એક જગ્યા એ છે ને કેવું છે કે ત્યાં કોઈ આંદોલન ચાલી રિયુ છે.